હ મિત્ર
અલા.
કેમ છે મિત્ર હમ્મ ત તમે હવે.
આમ જ બેઠા છે. હમ્મ. તમારી સ્કૂલ ક્યારથી ચાલુ છે પાણી પડશે તાથી. વરસાદ થસ તેનાથી.
હા મી હવે કયા ધોરણમાં ભણો છો?
સાતમામાં.
હમ્મ. આગળ શું કરવાનું વિચારેલું સ છે.
આગળ ભણ સે.
કઈ કઈ લાઈન જેવી તને ગમતી છે.
બાઈ
ભણવાની ને એવી રે. રમત ગમતમાં કઈ.
કિર્કેટ
હા તો હવે આમ જ બેઠેલો હે તો કોઈ રમત ગમત પર આપ પણે ચાલને વાત કરીએ.
હા વાત કરીએ ક.
હા. આજે આપણે જોઈએ કે રમત ગમતનું પણ ખુબ જ જીવનમાં મહત્વ વધી ગેલુ છે.
હાને મિત્ર હા.
તો આપણે જયારે આપણે નાના હતા ત્યારે આપણે ગામડાની જ રમત જેમ કે આમલી એ પલે ને ખોબલીને એવી આપણે રમતો રમતા હતા, એમાં પણ આપણે કેટ
હા.
તેવી રીત તે વિવિધ નેશનલ, સ્ટેટ અને ઇન્ટરનેશનલ રમતે ક્રિકેટ જેમ કે, જેવી રમતો જેવી કે ક્રિકેટ, ટેબલ ટેનિસ, પછી ઓલમ્પિક મને એ બધી વગેરે રમતો રમાય છે. તેમાં
વિદ્યાર્થીઓ નો કરિયર હોય જ છે, પણ જો એને સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવે તો એ ખુબ આગળ જઈ શકે છે. તેમ. આજે મોટે ભાગેના ગામડાઓમાંથી પણ, જે પોયરાઓ હોય છે, એ સિલેક્ટ થતા હોય છે. જે પરંતુ તેમની એ મહેનત ખૂબ જ હોય છે જેથી તેઓ સિલેક્ટ થતા હોય છે. તો એવી જ રીતના જો ગામડામાં જે ક્રિકેટ રમાતી હોય છે, એમાં જે સારી ટીમ હોય તે આગળ જીતતી જાય તેમ સ્ટેટ લેવલે એ ને પછી નેશનલ લેવલે એ રમવા જતી હોય છે અને તેમાંથી જો સારા બેટસમેન ને બોલર હોય તો એ લોકોને ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં ઈન્ડિયાની તેમાં સિલેક્શન થતું હોય છે. તેવીજ રીતના વિવિધ ગેમ હેન્ડબોલ, વોલીબોલ એ પણ ખુબ જ આગળ વધી ગઈ છે અને એમાં પણ સારું એવું કરિયર હોય છે. એ રીતના આપણે જોઈએ તો જારે રમતા હોય છે પણ એનું પણ સંપૂર્ણ નોલેજ સંપૂર્ણ જ્ઞાન હોવું જ જોઈએ કે ક્રિકેટ ના નિયમો એને કેવી રીતને રમવામાં આવે એના રૂલ્સ શું હોય એ બધું આપણને ખબર હોય તો જ એ માણસ સારી રીતે ક્રિકેટ કે કોઈ પણ પ્રકારની ગેમ જે રમતો હો તે રમી શકે અનેને એમાં આગળ વધી હતા. પરંતુ જો અમુક મી મી મોટે ભાગે વિસ્તારમાં રમતો રમાતી હોય છે પણ ત્યાના જે હોય છે. એમ કોચને એવા બધા રાખેલા હોય છે કે એમાં રેફ તરીકે રાખેલા હોય છે. એ એમના જ હોય છે. તા આજે આપણે મોટે ભાગે જોય તો આજે સ્ટેટ ની લેવલે થતી હોય છે એમાં મોટે ભાગેની ચીટિંગ જ થતી હોય છે. તેથી એમાં પણ સરકારે ધ્યાન આપવું જોઈએ.
હા.
ને એમ જ અ ધ્યાન ન આપવામાં આવે તો જે હારા રમતા હોય એ આમજ રેહી જતા હોય છે. ને જે સારા રમ રમતા હોય ન રમતા હોય તો એ લોકો પોતાના રાજ્ય ને પણ જીતાડી ન શકે.
હા. હા. ક્રિકેટમાં તો વિરાટ કોહલી રમે જ છે.
હા.
અને અન. આ વિરાટ કોહલી તો હારું રમે છે અને ક્રિકેટ અને ધોની એવું
હા કશે
ફશે વસમાં ઓબોક રમે જ છે એમ ક્રિકટીમાં.
હા
એ જાય છે
ને હા લખનઉ ગયા છે
હા તમે આગળ એકખાદ રમત વિશે જણાવો ને મિત્ર જેમાં ખુબ મજા આવેલી હ જોવા કે રમવામાં માં
તો જમવામા
ખોખો રમવામા મજા આવે છે. હ ખોખો ના
એમાં કૂલ કેટ કેટલા જણ રમે ત્યારે ખોખોમાં
ખોખોમાં કુલ
હા બાર જણ રહેતા હોય ને મિત્ર
આઠ જણ રમે છે
હા ને તેમાંથી કેટલાક એવા રમવા ઉતરે જ્યારે એનો ટીમની જ ક્રિકેટમાં જઇએ તો બોલ બેટીંગ જે કરે એ બોલ
સ્ટાર્ટિંગ મા તો
ત્રણ જણ જેવા ઉતરે ઉતરતા હોય ને
હા ત્રણ જણ ઉતરે
હમ એમાં જો જો સારી રીતે નિહાડતો હોય તો એ લોકો જલ્દી જ આઉટ થઈ જાય જો સામેની ટીમને જો હ ખરીતના નિહળતો હોય તો એ લોકો વધુ ટાઈમ ખેચીને રમી જોતા હોય છે એમાં પણ અમુક પૂરતો જ હોય છે એમાં જે જેટલા આઉટ કરવામાં આવે તેટલા પછી એ જ બાજુની ટીમને પણ ટાઈમ આપવામાં આવે કે જેટલા આઉટ કરેલા હોય એટલા એ લોકો ના પોઈન્ટ થાયને જીતે તો તમે આગળ કઈ એકાદ જેમ કઇ જે હશે જણાવશે તે રમત
હા
પોતે જણાવોને મિત્ર
હા બીજી રમત કબડી
હા
કબ્બડી રમત અને
કબડ્ડી માં પણ બહુ મજા આવે ને મિત્ર
હા કબડ્ડી
કબડ્ડીમાં બી જોઈએ તો આમ રમત સારી છે ને ઇન્ટરનેશનલ લેવલે પણ રમાયને નેશનલ લેવલે પણ અને એમાં મોટે ભાગે મજબૂત લોકોનું ની જરૂર હોય છે અને એમાં અમુક વાર ઘણું બધું નુકસાન પણ થાય શકે છે જે રમતા હોય એ લોકોને કારણ કે અમુક વાર કોઈ કારણસર પગને તૂટી જાય કે મોચ આઇ જાય તો એને જીવનભર એ એનું નુકસાન ભોગવવું પડતું હોય છે ને મોટે ભાગે જે જિલ્લા લેવલેને એવી થતી હોય ગેમ રમતો હોય કબડ્ડી રમાતી હોય તો એવી જગ્યાએ મોટે ભાગે ઝઘડા પણ થતા હોય છે તો એમાં પણ કડક અને ધ્યાન આપવો જોઈએ એને નિયમોનું પાલન કરીને બધાને સરખી રીતે ન્યાય મળે તે રીતે એમાં રેફરીજી ગોઠેલા હોય એ એનો નિષ્કર્ષ કે એનો નિર્ણય લેવા જોઈએ હા ને મિત્ર તો તમે સ્કૂલમાં એકાદ શાળામાં જે એકાત ગેમ રમતા હ તે જણાવો ને મિત્ર
હા સાળામે એક વાર રમત રમત રમતા હતા
હા એના વિશે આગળ જણાવો ને ત્ર
હમ
નદી માં રમે કે ન એમ ક
તે રમશ હ
હમ નદીમાં તો બઉ મજા આવે કે
હા
એક પર આપીને બીજા પર પછી ભાગવાનો એમાં ભી મિત્ર તરતા આવડે તો જ મજા આવે કે ને થોડુંક ઊડું પાણી લેવા જે
હા
ના તો આમ તો કઈ મજા જ જેવી નહીં આવે ને
હમ
તે જતા પછી જ ઝાડવા પર આંબલી પીપલી રમતા હતા ત્યારે નાના હતા ત્યારે
હમ
ત્યારે બી તો કેટલી મજા આવતી હતી ને
હા બઉ મજા આવે
હ તો મિત્ર આજે આપણે એટલું જ રાખીએ
હા હ